હા તો.
બસ મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
બસ કઈ નહી આ રસોઈ બનાવાની તૈયારી ચાલી ચાલી રહી છે.
હ મારે પણ બીજું બોલો આજકાલ તો રાત્રે મોડે મોબાઈલ જોવો એટલે મને તો ઊંઘ પણ નહી આવે પછી
હ હા આપડે હાટ આપડે કોઈ બી આપણેે મોબાઈલ કે ટીવી કે લેપટોપ એની આળ આગળ વધારે આપણે અ વિઝિબલ ટાઈમ વધારે થઈ જાય તો બી આપણે આંખોને નુકસાન થાય આપણને નિનીંદ્ર ના આવે. આવી સમસ્યા ત્યા આજકાલ બહુ સામાન્ય થઈ ગઈ છે.
ના એટલે એજ તો હવે જો ફટાફટ હું વિચારું કે રસો બનાવી દ પછી કામ પતાવીને પછી પાછી હું મોબાઈલમાં જ લાગીશ પછી ઊંઘ ઉડી જાય પછી ઊંઘ આવતી જ નથી અને એક શરીર માટે સારી ઊઘ કેટલી જરૂરી હોય છે.
એક સ્વસ્થ શરીર માટે માટે સારી ઊંઘ નિદ્રા બહુ જ જરૂરી હોય છે આપણી ત્વચા આપણા સ્વાસ્થ્ય ને આપડે બીજા દિવસે તે સારી રીતે ઉર્જાવાન તરીકે કામ કરવાને માટે આપણા શરીરને પ્રાપત તો સારી ઉ ઉજા પ્રાપ્ત થાય એક ગતિ પ્રાપ્ત થાય એના માટે આપણને અ પૂરી આઠ ઘંટાની આઠ કલાકની નિંદ્રા લેવી બહુ જ જરૂરી છે.
હા એટલે આઠ કલાકની ઊંઘ તો પર્યાપ્ત છે ને
હા પછી જો પછી આપણે જોઈએ કે આપણે ક્યાંક રાત્રિ જાગરણ માં કે આપડો કઈ રૂટીન હોય એનાથી આપણે કોઈ અ પરિવર્તન થાય અને આપડ કોઈ દિવસ રાત્રિ જાગરણ માં, કે એવા કોઈ ફંક્શનમાં, નવરાત્રીમાં આપણે રાત્રે રાત્ર વધારે પડતા આપણેે ઉજાગર ઉજાગરો કરીએ અને સવારે પછી મોડા સુ સુધી સુઈએ તો આપડ બીજા દિવસનો બી આપડો બધો ટાઈમ ટેબલ બગડી જાય પછી આપણને અ આપડે કામ ઉપર જઈએ તો આપણને વધારે આળસ આવે નિંદ્રા આવે ને એવું બધી હા એ બધી તકલીફ થાય.
કારણે થાય ને.
હા.
કે આખો દિવસ કેટલો આડસ આડસ માં જાય ને કામમાં પણ મન ઓછ ઓછું લાગે અને ચીડચિડુંપણુ પણ કેટલું થાય છે.
હા તનાવ થી તનાવગ્રસ્તિત થઈ જઈએ ચીડચીડુંપણું થઈ જાય આપણને કામ કરવામા રુચિ ન લાગે માથાનો દુખાવો થાય આંખો આંખોના નીચે કાળા ઘેરા થઈ જાય.
હા હા થઈ જાય છે. સાચું કીધું તમે.
અને જો આપણેે જોઈએ કે જે લોકોને રાત્રે મતલબ હોય તો કેટલી બધી અલગ-અલગ ફિલ્ડમાં આપણે નાઈટ જોબ બી થઈ ગઈ છે તો નાઈટ નાઈટમાં જે રાત્રિ પર જોબ કરતા હોય નાઈટ અ વર્કર હોય એ લોકો લોકો અ સવારે બ કા તો બપોરે એ લોકો એમની નિંદ્રા પૂર્ણ કરે છે. તો પણ જેવી રીતે આપણે દિનચર્યામાં આપણે અ જોયું છે કે અ રાત્રિનું જે આપ આપણે ઊંઘ લઈએ છે એ પ્રમાણે એનું કોમ્પિટિશન આપણે બપ ની ઊંઘથી નહી કરી શકીએ કે બ સવારે કે બપોરે અગર આપણે સુઈ જઈએ તો આપણે જે પ્રમાણે આપણે રાત્રિ નું નીંદ્રા પૂરી કરીને આપણે જેટલું શરીરને ઉર્જાવાન મહેસૂસ કરીએ છે. એવું આપડે દ બપોરે સુું સુ .
નહી કરી શકીએ સાચું કીધું. તમે?
અને કેટ કેટલા બધા સી સિક્યોરિટી ગાર્ડ ને એ લોકો લોકો રાત્રિને પોર પર તો ડ્યુટી કરે છે અને બપોરે દિવસ ના સુઈ જાય. તો એમનું શરીરમાં પણ અ ઝાડપણ અને કેટલી બધી બીમારીઓ જાડા થઈ જાય છે એ લોકો કો પછી બીમારીઓ બધી ઓ બે સિટી અમ બા . તનાવ આંખોના નીચે ઘેરા ચીડચીડો પણ એવો એ લોકો કો સ્વભાવ જ એવો થઈ જાય છે, કારણ કે એમનું રૂટીન થઈ જાય
હા, અને આપણે કશે ગયા હોય, થાકેલા હોય તો એક ઊંઘ લઈએ તો આપણું શરીર કેટલું તાજું થઈ જાય છે. ફરી વાર આપણને તાકાત મળી જાય ને શરીર માં અને આપડે આ મોબાઈલ પણ છુ વાપરવું છે જેથી આપણે ઊંઘ ના બગડે અને એક સારી ઊંઘ માટે તે તો છે ને અ મતલબ સમયસર સુઈ જવું જોઈએ, મતલબ હળવું ભોજન લેવું જોઈએ અને સુતા પહેલા શાંતિ થી મતલબ થોડીક વાર આંખો બંધ કરીને રહેેવું જોઈએ ફોન વગેરા ને થોડાક દૂર મૂકવા જોઈએ તો જ સારી ઊંઘ આવશે. અને આખો દિવસ આપડો સારો જશે. હા
સાચું કો છો અને આપડે જો આપડે કેવી ટેવ પડી ગઈ છે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા કરતા કલાકો ની ળી જાય છે. પછી આપડે જે નિંદ્રા ન સાચો સમય છે એ સમયે તો આપણેે અ ફોન જોવામાં કે ટીવી સિરિયલ્સ જોવામાં એમાં વેફરી નાખીએ છીએ. અને જો જ્યારે પછી આપણે ટાઈમ ટળી જાય તો પછી મોડા સુધી તો આપણને નિનીંદન નથી આવતી અને સવારે વહેલા આપણને ઉઊઠી નથી શકતા તો આપડો બધો રૂટીન બગડી જાય છે અને એક સારા ઊંઘ માટે આપણને સારો સંતુલિત ભોજન લેવો જોઈએ આપણો આહાર નો એવી સમય પર પૂ લેવો જોઈએ સાંજના બી આપણને બહુ મોડું જમવું નહીિ જોઈએ તમે જોયું હશે કે આ બધા એક્ટ્રસો કે છે અમે તો રાત્રે સાંજના છ કે સાત વાગ્યા પછી ભોજન નથી કરતા અ એના પહેલા જ એમનું ડિનર પતાવી નાખે છે તો આપણને બી અ સાંજનો સાંજ નો એટલે ભોજન છે ને એટલે ટાઈમ પર લેવુંો જોઈએ તો આપણને અ સુવામાં અને એ પચાવવામાં પણ આપણને અ
સારું પડે છે એમ હા અને કેવી મતબ ઊંઘ પૂરી નહી થાય તો કેવી નાની નાની વસ્તુમાં આપણને ગુસ્સો આવતો રહે છે અને આપણું મગજ પણ એમાં આરામ નથી મળતો એ એવામાં
તચુંકો છો
એટલે સમયસર ઊંઘ લેવું તો બહુ જ જરૂરી છે
હા સમયથી આપણે ઊંઘ નઈ લઈએ તો આપડો શ શરીર પર અસર થાય, આપણું માનસિકતા પણ પણ અસર થાય, આપણે ચીડચીડા થઈ જઈએ આપડે. કોઈ કામ કરતા હોય તો એને સારી રીતે એને ન કરી શકીએ.
હમ્મ, અને-અને એમાં તમે કહ્યો છો ચિચિડાપણું થાય તો એમાં છે ને કામમાં પણ કેટલીક બધી ભૂલો થતી રહે છે, માણસ આખો દિવસ આડસમાં હોય, ચીચડુંપણું કરતું હોય તો એમાં એના કામમાં પણ ભૂલો થતી રહે છે.
બિલકુલ સાચી વાત કહો છો.
અને ઓછી ઊ ઊંઘ હોય ને આપણ આપણી તો આપણને છે ને યાદશક ક્તિ પણ ઓછી થઈ જાય છે.
હા સાચું જ કહો છો તમે.
શક્તિ ઓછી થઈ જાય છે, અને પછી આપણું જે ધ્યાન રા હોય ને એ પણ ઓછું થઈ જાય છે. ડોક્ટર પણ કહે છે ને કે સારી ઊંઘ લેવી જ જોઈએ. એક અહ મા દિ મા-મા માણસના દિમાગને અને શરીરને શાંત રાખવા માટે એક સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, એ તંદુરસ્ત રાખે છે શરીરને એમ.
સાચું કહો છો, અને તમે જોયું હશે કે કેટ લા બધા છે ને એ વિચાર આપડે બહુ બધું વિચારતા હોઈએ, આપડે વધાર પડતું વિચાર આપડે બહુ વિચાર કરીએ એવો કે સારા કે ખરાબ જીવનમાં બધાના જીવનમાં કાઈ ને કઈ કષ્ટ એવું બધું હોય છે કોઈ દિ કોઈ દુખતી અહ ગ્રસિત હોય, તો એ એવા વિ બાર-બાર આપણા મનમાં વિચાર લાઈએ તો પણ અનિદ્રાનું આપણને બીમારી થઈ જાય છે. ને આવી અનિંદ્રા આ આવી અનિંદ્રા મટાવવા માટે પછી જે બહું જ કોઈને અહ કોઈના મતલબ એવો દુઃખ હોય કે જે એમના માટે બઉજ બાર-બાર એ-એ વસ્તુની યાદ આઈ, કોઈ વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ હોય એ વ્યક્તિ કાલે ગયો હોય અને એને આપડે બાર-બાર યાદ કરીને પછી આપણે એના માટે વિચાર કરીએ આગળ ને આગળ તો-તો આપડું દિમાગ શાંત નથી થત તો, અનિંદ્રા થઈ જાય છે, પછી આપણી ડોક્ટર છે ને એ આપણને દવા આપીને આપણને નિંદ્રા આપે તો એ બી આપણા બોડીમાંથી સારું નહી તો સ્વાસ્થ્ય એનાથી પ્રતિદિન ખરાબ થ થતો જાય છે તો આપણને શું છે કે એના માટે આપણને કઈ ને કઈ અમ સારા વિચારો પરિવર્તન લાવવા જોઈએ યોગ અભ્યાસ કરવો જોઈએ.
હમ મેડિટેશન કરવું જોઈએ.
હા મેડિટેશન કરવું જોઈએ તો એનાથી આપને શું નિંદ્રા સારી રીતે
સાર હા અને એક સારી ઊંઘો લેવી ખૂબ જ જરૂ જરૂરી છે ને હલો હા અને એક વેલા ઉઠવાની ટેવ પણ આપણને રાખવી જોઈએ સમયસર સુઈને વેલા ઉઠવાની ટેવ રાખવી જોઈએ. અને એ છે ને સુતા સમય પહેલા ચાય કોફી ઓછું પીવું જોઈએ જેથી આપડી ઊંઘ ના બગડે અને રાત્રે તમે જોયું લોકોને કેવી ટેવો હોય ને ખરાબ ટેવો હોય કે એ લોકો રાત્રે સુધી જાગે છે એના કારણે એ લોકોની જીવનશૈલી કેટલી બ બગડી ગઈ છે.
સાચું કવ છું મોડે સુધી જાગવું અને સવારે મોડે થી ઉઠવું અને અગિયાર વાગે તો ચા પાણી કરવા તો એનાથી તો કેટલું પરિવર્તન થઈ જાય છે દિનચર્યા
હા નઈ બગડી જાય છે સા ચો કેધુ
અને જો આપડે જોઈએ કે જે વિદ્યાર્થી જીવન હોય છે ને, એ વિદ્યાર્થી જીવનમાં એમને ડિસિપ્લિનથી સુવાનું, ઉઠવું, બેસવું એ એના. તડી. એના એજ્યુકેશન પર બહુ જ. પ્રભાવ નાખે છે. જો જે કોઈ દસમા ધોરણમાં. હોય બારમાં ધોરણ માં. કો કોમ્પિટશન એઝામની તૈયારી કરતું હોય તો એને વધારે પડતો સમય વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કરવો પડે છે, તો ધ્યાન કેન્દ્ર. કરવા મા. માટે અને સારી રીતે એને વાત. જો હમ. ભણવાને માટે. એને રાત્રે જો. પૂરતી ઊંઘ ન પૂરી કરે તો એનું ધ્યાન ભણતર. ન લાગે, પછી એ જે ભણતો હોય એમાં એનો માથો દુખાય, એને કંઈ યાદ ના થાય. એટલે જો વિદ્યાર્થી ઉપર બહુ જ અસર પડે છે કે જો એ. પૂરી સારી. નિંદ્રા લે એ એના વાત. માં સારો મતલબ અભ્યાસ કરી શકે છે અને સારો રિઝલ્ટ આવી ગઈ શકે છે.
કીધા વિદ્યાર્થી માટે
હલો. હલો. એટલે આપણે જો કાઈ ને કાઈ તો એવી રીતે કદમ ઉઠાવો જોઈએ કે સમયસર ઉઠવું, સમયસર સુઈ જવું, અને આપડે જીવન એમાં એવો બદલાવ લાવવો જોઈએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય બી અહ સારો રહે. અને આ પણે આપણને જોઈને આપણા જે ઘરના બધા છે એના